અનેને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
હા હું મજા આવે હું તમને થોડાક તહેવાર વિશે થોડુંક કહેવા માંગુ છું એમ ભારત દેશ એક તહેવારોનો દેશ કહેવામાં આવે છે તેમાં ઘણા બધા તહેવારોની ઉજવણી કરવામાં આવે છે તે લોકોનો પ્રેમ અને ભાઈચારો વધે દરેક ધર્મ ધર્મમાં પોતાના આગવાનો તહેવાર હોય છે પરંતુ દરેક તહેવારનો મુખ્ય સંદેશ એક એક જ હોય છે પ્રેમ એકતા શાંતિ માનવતા અને તહેવારો આપણા જીવનનો ખ ખુશીઓ ઉત્સાહ અને નવી ઉર્જા લઈને આવે છે તહેવાર આપણા સંસ્કૃતિ વારસાની ઓળખ છે વર્ષ વર્ષભરે આવતા તહેવારો જીવનની એક રરૂપતા દૂર કરે છે અને આનંદનો નવો અન અનુભ કરે છે પરિવારના સભ્યો મિત્રો અને સગા સંબંધીઓ સાથે મળીને તહેવારની ઉજવણી સંબોધન વધુ મજબૂત બને છે વ્યસ્ત જીવન જીવનમાંથી થોડો સમય ક ને એકબીજાની સાથે ખુશીઓ વહેચવામાં આવે છે ગુજરાતના અનેક તહેવારો ખુબ જ ઉ ઉત્સાહ અને ઉત્સાહપૂર્વક ઉજવવામાં આવે છે ઉત્તરાયણ ગુજરાતનો ખૂબ જ લોકપ્રિય તહેવારમાં આવે છે આ દિવસે લોકો વહેલી સવારે સાંજ અંશ સુધી પતંગ ચગાવે છે આખું આકાશ ગરબે ગ બી નાખે છે કોઈ કાયપો છે અવાજથી વાતાવરણ ગુજી ઉઠે છે લોકો ત તલ ના લાડુ ચીકી ધીયું અને જલેબી જેવી પરંપરાગત વાનગીઓનો આનંદ માણે છે ગુજરા ગુજરાત ની ઓળખ સમાન ન નવરાત્રી વિશ્વ પ્રસિદ્ધ છે નવ દિવસ સુધી માતાજીની આરાધના કરવામાં આવે છે લોકો સુંદર પરંપરાગત વર્ષો પહેરીને ગરબા દાંડયા રમે છે નવરાત્રી માત્ર મનોરંજન તહેવાર નથી પરંતુ શક્તિ ભક્તિ અને સંસ્કૃતિ પ્રતિક પણ છેિ દિવાળી પ્રકાશનો મહાન તહેવાર છે તમારે ત્યાં દિવાળી કેવી રીતના મનાવામાં આવે છે
હા ભાઈ તમે કીધું તે રીતે દિવાળી આપણે હિન્દુ ધર્મ ન તહેવાર ખૂબ ચલિત છે હિન્દુ ધર્મનો તહેવાર દિવાળી એ એ કાર એ મનાવવાના પાછળ કારણ એ છે કે રામ ભગવાન જે ચૌદ વર્ષનો વનનાસ કરી રહ્યા હતા હતા તે ચૌદ વર્ષનો વનવાસ પૂર્ણ કર્યા બાદ જ્યારે રામ ભગવાન તેમની જન્મભૂમિ પર આવ્યા હતા તે દિવસને આપણે દિવાળી તરીકે ઉજવવામાં આવે છે કારણ કે દિવાળીના તે દિવસે લોકોએ પોતાના ઘરમાં દિવાસળ સડગાવી અને જાત જાાતની મીઠાઈઓ બનાવી અને ફટાકડા અને આર્ટિશબાજજીઓથી રામ ભગવાનું સ્વાગત કર્યું હતું આથી લોકો આ દિવસને લોકો દિવાળી નામે ઉજવવામાં આવે છે અને તમને ખબર જ છે કે દિવાળી ના દિવસ લોકોને પંદર દિવસને વીસ દિવસને રજા આપવામાં આવે છે લોકો પોતાના સકારા સંબંધ મામાપઈ એમના ઘરે જાય છે અને ત્યાં જઈને ખૂબ દિવાળીના વા ધૂમધામથી ઉજવે છે લોકો પોતાના ઘરે ઘરને મહિના પહેલા જ સાફ સફાઈ કરવાનું શરૂ કરી દે છે અને જાત જાાતની લાાઈટો લગાવી ઘરમાં દિવાળી દિવા સળગાવીને ઘરની રોનક ચમકાવી છે અને ત્યારબાદ રાતના મસ્ત એવી રંગોળી પાડીને એનું ઉજવણી કરે છે તેના બીજા જ દિવસે આપણે હિન્દુ ધર્મ ન નવ વર્ષ હોય છે તે ઉજવવામાં આવે છે ત્યારે ઘણા બધા લોકો એકબીજાને સાલમ બારાક હેપપી ન્ય ર કરીને વિસ કરે છે અને લોકો નાના છોકરાઓ મોટા વડીલોના આશીર્વાદ લે છે અને વડીલો તેમને આશીર્વાદના રૂપમાં પૈસા આપે છે અને તમને ખબર જ છે કે આપણો દિવાળી પછીનોો તહેવાર જે નવરાત્રી તે લોકો ખૂબ ધૂમધામથી ઉજવે છે કારણ કે નવરાત્રી નવ દિવસ લોકો માટેની શ્રદ્ધા અને ભાવનાથી પૂજા કરે છે અને ત્યાર બાદ માતાજી ની આરતી કરે છે ત્યાર બાાદ લોકો ગરબા રમે છે અને ગરબા રમવાને ખૂબ ધૂમધામથી ગરબા રમે છે. લોકો મોટા-મોટા ડોમ એવમાં ગરબા રમવા જાય છે જ્યાં મોટા મોટા કલાકારો આવીને માતાજીના માટે નવા નવા ગીટો બનાવે છે એમની આરતીઓ ગાય છે. અને ખૂબ ધૂમધામથી ઉજવે છે. ત્યારબાદ તમને ખબર જ છે કે હમણાં આપણા છવ્વીસ તારીખે જે મોહર્મનો તહેવાર આવી રહ્યો છે જે મુસ્લિમ ભાઈબહેન નો તહેવાર છે. તેમાં પણ એ જ રીતે ઉજવવામાં આવે છે કે તે લોકો તાજ્યાઓ લઈને
પોતાના મોહ્હલા માં લાંબા ફરે છે અને તાજાઓને પછી બીજા દિવસે વિસર્જન કરે છે. અમે તો મુસ્લિમ ભાઈબંધોને સરહકાર આપીએ છી કારણ કે એ લોકો પણ અમારા તહેવારમાં આવે છે. તેના કારણે અમે પણ એ લોકો જને ભાઈચારાને અમે જાળવીએ છીએ. ત્યારબાદ તમને ખબર છે કે આપણો જે તહેવાર છે જન્માષ્ટમી જે કૃષ્ણ ભગવાન નો તહેવાર છે તો તેનો તહેવાર પણ આપણે ધૂમધામથી ઉજવીએ છીએ જે કૃષ્ણ ભગવાન નો જન્મ થયો હતો ત્યારે રાતના અમે કૃષ્ણ ભગવાનની પૂજા કરીએ છીએ અને નાનકડી એવી મટકી ફોડીએ છીએ. ને તેના બીજા દિવસે ફળિયાના બધા જ છોકરાઓ મટકી બાંધીને મટકીઓ ફોડે છે અને ડીજેમાં ધૂમધામથી નાચે છે અને આખું ફર્યું અને ગોલ ફરતે મટકી બાંધીએ છીએ થોડાક દિવસ પછી આપણો ગણેશ ચતુર્થી નો તહેવાર આવે છે તે તો ખૂબ આનંદ ભર્યો હોય છે કારણ કે ગણેશ ચતુર્થીનો તહેવાર એના વામાં આવે છે કે જયારે હિન્દુ ધર્મમાં એકતા છૂટી ગઈ હતી તો તેને ચડવવા માટે લોકોએ આ તહેવારનો આિષ્કાર કર્યો હતો. ગણેશ ચતુર્થીના તહેવારમાં લોકો ગણપતિ બાપ્પાની મૂર્તિ લાવે છે અને દસ દિવસ માટે વહાડે છે કેટલાક લોકો દૂર દિવસ પસેરે છે ત્રણ દિવસ પાંચ દિવસ સાત દિવસ બધા પોતાના હિસાબ થી બેસાડે છે અને ગણપતિ બાપ્પા ની પૂજા શ્રદ્ધાથી અને ભાવનાથી કરે છે અને કેટલાક લોકો
એને છપ્પન ભોગ ચડાવે છે એલે ગણપતિ બાપાના હેવાર માં લોકો ઘણું બધું ડેકોરેશન એવું કરે છે. ગણપતિ બાપ્પા ની સારી એવી મૂર્તિઓ લાવે છે અને તેનું ત્યારબાદ વિસર્જન કરે છે. તો તમને ખબર જ છે કે ગણપતિ બપ્પવા નો તહેવાર કેવી રીતે મનાવવામાં આવે છે તેના ત્યારબદ સંક્રાંત નો તહેવાર આવે છે જેને આપણે મકરસંક્રાંતિના નામે ઓળખવામાં આવે છે. આ તહેવારમાં લોકો પોતાના ઘરની છતા બિલ્ડિંગોની છતો પર મોટા મેદનોમાં જાય. ત્યારબાદ આખો દિવસ પતંગ તડકાના ટાપમાં આખી બપોરે રહી પતંગનો આનંદ મેળવે છે અને ઘણા બધા પતંગો લૂંટે પણ છે અને ચગાવે પણ છે અને કાપે પણ છે અને તમને ખબર જ છે કે સંક્રાંત ના તહેવારમાં લોકો એકબીજાને પેલું પેપુ વગાડીને ચીડવે છે મજા માણે છે. અને તલના લાડુઓ જેવા સારા સારા પકવાન બનાવીને ખાય છે તમે કોઈ દિવસ સંક્રાંત મનાવવા ગયા છો કશે?
હા હું એક વાર અ પહેલા એક શહેરમાં ગયો હતો કે ત્યાં ખુબ જ એવો એવો ગ્રાઉન્ડ છે ત્યાં તેઓ સાથે મળીને બધા એક કોમ્પિટિશન જેવું હતું તેમાં અમુક પ્રકારની ફી ભરવાની હતી. પ્રાઈઝ ખુબ જ મોટું હતું એ જેના લીધે કોમ્પિટશન લોકો પાર્ટિસપેટ કરવા ખુબ જ આવ્યા હતા એટલે ત્યાં હું ગયા હતા એક વાર ત્યાં જાત જાત ના પતંગ હતા અ અને ઘણા બધા પતંગો હતા દોરી પણ સારી હતી કે જે લાસ્ટક પતંગ ચગાવે ત્યાં તેનો તેને પ્રાાઈઝ મળે તેવો હતો એટલે ઉત્તરાયણ ખુબ જ જરૂરી છે ગુજરાતમાં આ નવરાત્રી અન્ન ખુબ જ સારી રીતના મનાવાસે દિવાળી પણ સારી રીતે મનાવામાં આવે છે હોળી રંગ નો તહેવાર છે આ દિવસે લોકો એકબીજા જેને રંગ લગાવીને ખુશીઓ વહેસે છે હોળી આપણને તમામ ભે ભેદભાવ ભૂલીને પ્રેમ ભાઈચારા રેના સંદેશા આપે છે તે જ રીતે રક્ષાબંધન ભાઈ બહેનનો પ્રેમના પ્રતિક છે જન્માષ્ટમી ભગવાન વાન કૃષ્ણ ના જન્મ તરીકે ઉજવાય છે ગણેશ ચતુર્થી ભગવાન ગણેશની આર આરાધના ના તહેવાર છે જયારે ઈદ કિસ મસ અને મહાવીર જયંતિ બુદ્ધ પૂર્ણિમા અને ગુરુ નાનક જયંતિ જેવા તહેવારો ભારતની વિવિધતા અને એકતાનું સુંદર ઉદાહરણ છે તહેવારો આપણા જીવનમાં અનેક રીતે મહત્વ ધરાવે છે તેઓ આપણને પ્રેમ સહકાર દયા સમા પરંપરા અને સમાન જેવા મૂલ્ય શીખવે છે તહેવાર દરમિયાન લોકો જરૂરિયાતમનને મદદ કરે છે દાન આપે છે અને સમાજમાં ખુશીઓ વેચે છે આ રીતે તહેવારો માત્ર વ્યક્તિગત આનંદ પૂરતા સીમિત રહેતા નથી પરંતુ સમગ્ર સમાજને જોડવાનું કાર્ય કરે છે તહેવારોના આર્થિક દ્રષ્ટિએ પણ ઘણા ફાયદો થાય છે તવા તહેવારો દરમિયાન બજારમાં ખરીદી વધે છે કપડા મીઠાઈ અને સજાવટની વસ્તુઓને રમકડા અને ભેએ ભેટ વસ્તુઓનો વહેંચ વેચાણ વધે છે નાના વેપારીઓ અને કારીગરોનો હસ્તકલા કારોને રોજગારીને સારી તકો મળે છે આમ તહેવારોને દેશ ના અર્થતંત્ર પણ પણ ગતિ આપે છે આધુનિક સમય તહેવાર ઉજ ઉજવણીની રીતો નો ઘણો બદલા બદલા આવ્યો છે સોશિયલ મીડિયા ટેકનોલોજીને કારણે લોકો દૂર રહીને પણ એકબીજાને શુભેચ્છાઓ પાઠવી શકે છે પરંતુ સાથે સાથે આપણે આપણી પરંપરા અને સંસ્કૃતિને તણ પણ કરવું જોઈએ આજના સમયે તહેવારોની ઉજવણી વખતે પર્યાવરણ ખાસ ધ્યાનમાં રાખવુ રાખવું જોઈએ કે દિવાળી ને ઓછા ફટાકડા ફોડવા જોઈએ જેથી હવા જેવું ધ્વનિ અને પ્રદુષણ ઓછું થાય છે અને કુદરતી રંગોનો ઉપયોગ કરવા જોઈએ અને પાણીના બગાડ ટાળવો જોઈએ ગણેશ ચતુર્થીને પર્યાવરણ ને અનુકૂળ મૂર્તિઓ સ્થાપવાની જોઈએ પ્લાન્ટન્ટિશનો ઉપયો પ્લાસ્ટિકનો ઓછો ઉપયોગ કરવો જોઈએ સ્વચ્છતા જાળવી. આ સાચા અર્થમા તહેવા તેહે ત્યારે જ સફળ બને જયારે આનંદ સાથે જવાબદારીને સંદેશા એવી વિદ્યાર્થીઓ માટે તહેવાર ખુબ જ મહત્વનો છે તેઓને પોતાની સંસ્કૃતિ પરંપરા ઇતિહાસ વિશે જાણવાની તક મળે છે. શાળાઓના વિવિધ સંસ્કૃતિ કાર્યક્રમો નિબંધ વૃતિઓ અને વિચાર વિચારધારણાઓ વધે છે તેઓને વેકેશન મળે છે તેઓને જવા મળે છેને વરવાનું મળે છે અને તેનું માઇન્ડ ફેશ છે અંતમાં હું એટલું જ કે હોય કે હું છું કે તહેવાર આપણા જીવનનો મહત્વનો આ મ પેલા મહત્વના અમૂલ્ય ધરોહર છે. અ તેઓ માત્ર ઉજ ઉજવણી દિવસ નથી પણ પ્રેમનું છે. ચાલો આપડે મળીએ.
હા ભાઈ ચાલવા મળી ઘણી બધી આપણે વાતો કરીએ છેએ આપણે કરીડી લેશું.
હા